હલો.
અમારો અવાજ આવી રહ્યો છે ને?
તો આજે આપણે થોડી વાતો કરીએ ફિલ્મ વિશે. તો ફિલ્મ જે છે એનો સમાજ ઉપર શું પ્રભાવ પડે છે તેના વિશે આજે આપણે આપણે વાત કરીશું બરાબર ને.
હમ્મ હમ્મ.
હલો.
હાલ ફિલ્મ એક મનોરંજન નું સાધન નથી પરંતુ આપડે ખરાબ સમય હોય આપડો કે ખરાબ અસર પડતી હોય આપણા માઇન્ડ અને કોઈ પણ વિપત્તિ હોય ત્યારે પણ આપણેે આ પ્રકારની ઘણી સામાજિક ફિલ્મો હોય છે. જે સમાજમાં આપણે જે કાર્ય કરીએ ત્યારે અનુરૂપ થતી હોય એવી ફિલ્મો આપણે ઘણીવાર જોવા જતા હોય છીએ. અને આપણું મનને હલકું કરતા હોઈએ છીએ.
ઘણી બધી એવી ફિલ્મો જે છે કે લોકોમાં નવા નવા વિચારો આપે છે, નવી પ્રેરણા જગાવે છે, એટલે ઘણી ફિલ્મો જે છે એ જોવી ખુબ જ અગત્યની બનતી હોય છે. અને કેટલાક ફિલ્મ મો જે છે, એ શિક્ષણ, પર્યાવરણ, સ્વચ્છતા, રમતગમત અને સમાજસેવા જેવા વિષયો ઉપર પણ બની હોય છે. એટલે આવી ફિલ્મો લોકોને જે છે વિચારવા માટે અને સારા કામ કરવા માટે ખુબ જ પ્રેરિત કરતી હોય છે. બરાબર ને?
હા હા અમુક ફૂલમાં તો આપણેે જે કુટુંબ વિશેની ભાવના હોય છે. કે ગુજરાતી ફિલ્મો આપણેે તમે સાંભળ્યું હોય સે. સાસરિયા વિશે અને પિયરિયા વિશે. દેશ રે જોયા પરદેશ જોયા એવી ઘણી ઘણી ફિલ્મો એવી હોય છે. કે જે લોકો જીવનમાં એનું ઉતારતા હોય છે. અને એનું આચરણ પણ કરતા હોય છે.
ફિલ્મો જે છે એ લોકોને વિચારવા માટે અને સારા કામ કરવા માટે પ્રેરિત કરતી હોય છે. અને ફિલ્મો દ્વારા જે છે આપણે અલગ અલગ રાજ્યની સંસ્કૃત તી, ભાષા, પરંપરા આ ઘણી બધી વિશે જે છે જાણવા આપણને મળતી હોય છે. બરાબર ને?
આ હા
હ
કેટલીક ફિલ્મો તો આપણને શિક્ષણ વિશે, પર્યાવરણ વિશે, સ્વચ્છ તા વિશે અને રમતગમત વિશે, સમાજ સેવા વિશે, ઘણી ઘણી ફિલ્મોમાં આ બધું ફીલ થતું હોય છે.
મો જે છે એ દુનિયાના જુ જુદાં જુદાં સ્થળો વિશે પણ માહિતી આપણને આપતી હોય છે. કે જેમ કે ઘણા બધા એવા ઐતિહાસિક સ્થળો જે છે ફિલ્મમાં જોવા મળતા હોય છે. તે તો જેના વી વિશે આપણને ઘણી સારી એવી માહિતી જે છે એ મળી જત જતી હોય છે. અને ઘણા લોકો ફિલ્મોમાંથી ફેશન છે, સંગીત છે, જીવન શૈલી વિશે પણ પ્રેરણા લેતા હોય છે. એમાં ઘણા બધા પ્રકારના લોકો જે છે એમાં ઘણી અલગ અલગ જે છે ફે ફેશન આવતી હોય છે. તો લોકોએ ફિલ્મ જોઈને પોતાની જાતે એવી રીતે ફેશન ટ્રાય કરતાં તા હોય છે, કે કપડાં હોય છે, મેકઅપ હોય છે, હેરસ્ટાઈલ હોય છે, ગમે તે વસ્તુ હોય છે જે ફેશનને લગતી તો ઈ કરતા હોય છે. અલગ અલગ સંગીત જે છે ફિલ્મોમાં ગવાતું હોય છે, તો એ જ પણ લોકોને જે સાંભળવાની, ગાવાની મજા આવતી હોય હોય છે. તો હવે ઘણા બધા પ્રકારની જે વસ્તુ જે છે એ લોકો ફિલ્મોમાંથી પોતાના જીવનમાં જે છે એ કરતાં હોય છે ને અનુભવ તા હોય છે. બરાબર ને?
હા હા ફિલ્મોમાંથી આપણને ઘણી ઘણી ભાષાઓ જુદી જુદી જોવા મળે છે. કારણ કે એક જ ભાષામાં ક્યારેક જ એક ફિલ્મ રચાણુ હોય છે. બાકી તો અલગ અલગ ભાષા, અલગ અલગ દેશમાં જાઈ એનો પિક્ચર ઉતારતા હોય છે. છે એટલે અલગ અલગ વર્ડની અલગ અલગ ભાષા હોય છે. એમાંથી આપણને ભાષાનું પણ જ્ઞાન મળે છે.
લોકોને જે છે કે ફિલ્મો માટે મનોરંજન બની ગયું છે પણ દરેક વાતને વાસ્તવિક જીવનમાં અપનાવી જોઈએ. એવું નથી હોતું મનોરંજન માટે પણ અમુક ફિલ્મો હોય છે કે જેમાંથી આપણને આપણા જીવનમાં કશું ઉતારવાનું નથી પણ આપણે એમાંથી આનંદ મેળવવાનો છે એટલે એવી પણ ઘણી બધી એવી પ્રકારની ફિલ્મો હોય છે કે જે આપણા જીવનમાં આનંદ આપતી હોય છે. ફિલ્મો એક છે કે જે મિત્રતા ઉપર પરિવાર ઉપર મહેનત ઉપર એનું ઘણા બધા ન મહત્વ જે છે એ સમજાવતી હોય છે. અને જયારે કેટલીક એવી ફિલ્મ જે છે કે સમાજની સમસ્યા ઉપર પ્રકાશ ડ હોય છે ઘણી બધી સમાજમાં એવી સમસ્યાઓ હોય છે કે જેનું નિવારણ જે છે આપણે ફિલ્મ જોવાથી પણ મળી શકતું હોય છે એટલે ક્યારેક ક્યારેક આવું બની શકે
હા હા. ઘણી ઘણા ઘણા પિક્ચરમાં કેદી વિશે હોય પોલીસ વિશે હોયુ વિશે હોય ત્યારે ત્યારે આપણને એવું ભષાય અને એને આપણા કૌટુંબિક ભાવના તરીકે આપણે અપનાવી પણ શકીએ કે આવી રીતનું આપણે આચરણ કરવું જોઈએ. એટલે સંસ્કાર ઉપર પણ ઘણી ફિલ્મો પ્રકાશ પાડતી હોય છે
તો જે છે ઉદ્યોગમાં પણ ઘણા લોકોને રોજગાર પણ આપતી હોય છે કે જેમાં ઘણા બધા લોકો જે છે એ કામ કરતા હોય છે એટલે ઘણા બધા બધા લોકોનો રોજગાર પણ એમાંથી પૂરું પડતું હોય છે અને અભિનેતા ઉપરાંત એમાં લેખકો હોય છે સંગીતકાર હોય છે દિગ્દર્શક હોય છે પછી. કેમેરામેન હોય પછી સંપાદક હોય અને અનયા ઘણા બધા તાવા લોકો જે છે એની અંદર કામ કરતા હોય છે. એક ફિલ્મ પાછળ લગભગ એમાં હજારો લોકો જે છે કામ કર્યું હોય છે અને એ લોકોને એનું રોજગાર પૂરું પડ્યું હોય છે એટલે કે જે ફિલ્મ જે છે એ ઘણા લોકો ના રોજગાર જે છે એ પૂરા પાડે છે બરાબર ને
એ તો તમે બતાવવા એ છે મોટા મોટા જે ફિલ્મો બનાવતા હોય છે એના વિશે પરંતુ આપડે જયારે થયેટર છે કે સિનેમામાં છે જારે પિક્ચર જોવા જઈએ ત્યારે ઘણા ઘણા રોજગાર માટે જેના બાળકો ને ભણવા માટે ફી ના પૈસા પણ નથી હોતા અને ખાવા માટે અનાજ પણ નથી હોતું એ લોકો તો ત્યાં પિક્ચર ચાલુ પિક્ચર એનો માલ વેચે જે ખાવાની ખાદ્ય પદાર્થો ના પેકેટ વેચે અને એનું ભમપસણ પણ કરતા દેખાય છે.
લોકો જે છે એ ફિલ્મમાં સંગીતોનું પણ ખૂબ મહત્ત્વ હોય છે ઘણાં ગીતો જે છે વર્ષો સુધી લોકોને જે છે યાદ રહેતા હોય છે. જે જેણા ગીત જે છે મનપસંદ હોય છે. છે ઘણા બધા એવા ગીતોય છે. કે જે લોકો એને વર્ષો સુધી યાદ રાખતા હોય છે. આજે ટેકનોલોજીને કારણે શું થાય છે કે ફિલ્મો જે છે વધારે આકર્ષિત બની જાય છે પહેલાના સમયમાં જયારે ટેકનોલોજી એટલી બધી ના હતી ત્યારે કેવું હતું કે બ્લેક અને વ્હાઈટ ફિલ્મો જોવા મળતી અત્યારે એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે ફિલ્મો જે છે રંગબેરંગી હોય છે ક્યા કોઈક ફિલ્મ એવી, હોય છે કે જેને આપણે થ્રીડીમાં જોઈ શકતા હોઈએ છીએ એટલે ટેકનોલોજીને કારણે ફિર દુનિયામાં પણ ઘણો બધો એવો જે છે વિકાસ જોવા મળ્યો છે.
અમુક તો આપણને એમ થાય. કે વિદેશોના અને એવા દ્રશ્ય મૂક્યા હોય ત્યારે આપણને એવું જ થઈ જાય કે આ અહીંયા જ છે અને કલરે પણ એવા અને ચિત્રો પણ એવા કોમ્પ્યુટરથી એ બધું બનાવેલું હોય ત્યારે આપણને એમ થઈ જાય કે ઓહોહો. આ જમાનો ક્યાં પહોંચીને અટકશે. એવું આપણને ભાસ થતો હોય છે. અને પિક્ચર જોવામાં કોઈ ઉંમર એમ કે યુવાનો જોઈ શકે એવું નથી. યુવાનો જોઈ શકે, વૃદ્ધુ જોઈ શકે બધાં જ એનો મનોરંજનનો. લાભ લઈ શકતા હોય છે.
પરિવાર સાથે પણ સારી ફિલ્મ જોવી એક સારો અનુભવ બની શકે છે. અને પછી તેના વિશે ચર્ચા કરવાથી ઘણા બધાં સારા નવા વિચારો પણ મળતા તા હોય છે એટલે ફિલ્મો દ્વારા જે છે ઇતિહાસ અને જીવન ચરિ ત્ર વિશે પણ ઘણું બધું જાણવા મળે છે એટલે કે કેટલીક ફિલ્મો જે છે સાચી ઘટનાઓ ઉપરથી પણ આપણને બનાવવામાં એમાં એવા ક ચિત્રો હોય છે કે દ્રશ્ય હોય છેકે જે રિયલ લાઈફમાં બની ગયેલા હોય છે. તો એ પણ એમાં જોવા મળતા હોય છે.
તો પિક્ચરનો આપડે જોઈએ. એમાંથી ઘણું શીખવા મળે છે. અને જાણવા પણ મળે છેને ઘણી પ્રેરણા પણ મળે છે હાસ્ય, હાસ્યલાયક ઘણા ઘણા મનોરંજન માટે થોડું હાસ્ય પણ કરવું જોઈએ તો એવા ઘણા ઘણા ફિલ્મોમાં થોડો થોડો હાસ્ય પણ એમાં મૂકેલો હોય છે એટલે અડધી કલાક છે કે એ પાંચ મિનિટ છે એવો ટોપિક રાખેલો હોય. તો એમાંથી આપણને હાસ્ય પણ મળે છે.
બિલકુલ. તમારી વાત સાચી સારી બાબતો અપનાવી અને જે યોગ્ય ન હોય તેનાથી દૂર રહેવું એ જ આપણી સમજદારી છે કે આજે ફિલ્મો વિશે આપણે ઘણી સારી એવી વાત કરી ફિલ્મો જે છે સમાજનું પ્રતિબિંબ પણ છે અને સમાજને પ્રભાવિત કરવાનું એક શક્તિશાળી માધ્ય પણ કહેવામાં આવે છે તો ફરી કોઈ બીજા ટોપિક સાથે મળીશું તો આભાર તમારો.
હા હા. ખુબ આનંદ મેયળો ફિલ્મના ટોપિક સાથે અને ફરી નવા ટોપિક સાથે મળીશું.